હલો
હેલો કેમ છો બેન
બસ મજાઓ તમે કેમ છો
હું ખુબ મજા આવે છું.
હા તો આજે આપણે શું આપણા જીવનમાં પૈસાનું ખુબ મહત્ત્વ છે તો એને આપણે હા વાપરવા પણ જોઈએ અને કેવી રીતે ખર્ચવા પણ જોઈએ એ ટોપિક વિશે થોડીક આપડે વાત કરીએ
સાચી વાત છે બરાબર છે.
હા હા તો આપણે આપણે જોઈએ છીએ કે પૈસા છે. એ આપણે ગમે ત્યાંમ જતા હોઈએ આમ તેમ તોય આપણાથી ખર્ચો તો તરત જ થઈ જાય છે.
બરાબર છે
એની સા હા તો આપડે એની સામે એ એને બચાવવા પણ જરૂરી છે. એટલે આ બંને હા બંને રીતે આપણે એ આ પૈસાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો તમારું શું કેવું છે.
બાળક ન કહેવાનો મતલબ પૈસો બઉુ જ બચાવવાો જરૂર છે પ છે બઉુ પૈસા ની બહુ જ કિંમત છે અત્યારે એટલે આપડે જે જરૂર હો હોય ને ત્યાંય જ વાપરવાનું- -
હા સાચી વાત છે એટલે- - આપડે એનું હા અવાજ આવે છે આવે છે.
હા જરૂરત હોય ને? ત્યાં જ વાપરવાનું એમ કવું પૈસા ન આપડે બહુ જ પેલું રાખવું પડે બઉુ જ મહત્વ છે. લોકો કેટલી મજૂરી કરેને પૈસો કમાવે છે.
હા એકદમ સાચી વાત છે તમારી કે- - આપણે કેટલી મહેનત કરીએ ત્યારે આપણા આપણને પૈસા મળે છે. તો એને ગમે તેમ આપડે- - ખર્ચો ના કરવો જોઈએ હા આપણે જરૂરી હોય ત્યાં આપણે- - જરૂરી હોય ત્યાં ખર્ચ કરવો પડે જેવો કે આપણે ખાવા પીવાની વસ્તુ લેવાની હોય- - કે પછી આપડે કપડા લેવાના હોય કે પછી આપડે બાળકો- - ન શિક્ષણ શિક્ષણ હોય તો એમાં- - આપણે જરૂરી છે તો ત્યાં- - તો આપણે આપણે આપણા પૈસાને વાપરવા જ પડે છે.
બરાબર છે હા ત્યાં તો આપડે પૈસા વગ જે જગ્યા જરૂર હોય ત્યાં તો વાપરવું જ પડે
હા- - ઘણી વખત આપણે જો બીમાર પડી જઈએ તો આપડણે ફરજયાત દવાખાને જવું પડે દવાઓ લેવી પડે તો એના માટે આપ- - આપણે એ જરૂરી જ છે તો ત્યાં તો આપણે પૈસા વાપરવા જ પડે
બરાબર છે હા બરાબર છે બરાબર છે.
હા તો પછી આપણે ચાલો આપણે આપણે સમાજમાં રહીએ છીએ તો આપણે- - કોઈ જગ્યાએ જવું પડે કોઈના ઘરે જવું પડે કે તો- - આપણે મુસાફરી હા મુસાફરીમાં પૈસા ખર્ચવા પડે- - પછી આપણે ઘણી બધી એવી જરૂરિયાત હોય કે ત્યાં આપણે પૈસા ખર્ચો- - કરવો જ પડે- -
હા એ બી કરવાની જરૂરી છે, આપડે વ્યવહાર - - પડે જવું પડે સગા સંબંધી મેં તો તય આપડે જો વ્યવહાર કરવા ના હોય- - ના તો એ તો કરવું જ પડે ને?
હા પછી આપડે ક- - પ્રસંગો આવે લગ્ન પ્રસંગ હોય કે પેલા કોઈ પણ એવા પ્રસંગ હોય તો આપણે એમાં વ્યવહાર કરવા જ પડે? તો એ આપડે- -
આપણે- -
હમ. પણ આપણે એની સામે આપણે પૈસાની બચત પણ કરવી જોઈએ. એટલે જે આપણી કમાણી છે, એમાંથી થોડોક- - થોડાક પૈસા હોય એને આપણે બચત કરી શકીએ આપણે- - કોઈ પણ રીતે તો આપણેે- - બેન્કમાં એકાઉન્ટ ખોલીને પછી એમાં આપણે એફડી કરાવી શકીએ- - તો પોસ્ટમાં આપણે મૂકી શકીએ તો- - એવી રીતે આપણેે હા નાની નાની બચત કરવી.
બસો કમાવતા હોય તો આપડણે સો વાપરવાના સો ની બસત કરવાની.
હા એજ એજ અને હવે- - તો બેંકમાં આપણે કેવું પોસ્ટમાંની એમાં તો નાની નાની રકમ પણ દર મહિને આપણે મૂકી શકીએ- - અને પછી પાંચ વર્ષે આપણા ઘણા બધા પૈસા આપણને મળી શકે છે. તો એવી નાની નાની બચત કરવી આપડણે ખુબ- - જરૂરી છે, કે આવી જો નાની બચત આપણે હમ હમ- - બોલો?
આપડ ફિક્સમાં નાખીએ તો ભી વધારે આપડે સેફ્ટી રે પૈસો- - એટલે બી એને બી આપડે મળી જાય આપડે બચત થઈ જાય.
હા એજ ને એટલે અને આપડે જયારે જરૂરિયાત હોય ખરેખર કે હા લોકા કોઈ આપે બાળકો ની ફીસ ભરવાની એવી કોલેજમાં ગીયા તો ત્યાં ફીસ ફરવાની આવે કે પછી એને હોસ્ટેલમાં રેવાનો ખર્ચ કરવાનો આવે તો એ ટાઈમે એ બચત આપણને કામ આવે છે અ અથવા તો હ અને ક્યારેક આપણા ઘરે હાલો આપડે દીકરા કે દીકરી ના લગ્ન પ્રસંગ આવે તો ત્યારે આપણને એ જે બચત કરેલી હોય એ આપણને કામ આવે
બરાબર
સાચી વાત કેની
સા સાચી વાત તમારી
હા તો એટલે આપણેે બચત કરવા માટે આપણે શું કરવું જોઈએ કે દર મહિને એવી થોડી થોડી રકમ , અલગ રાખી અને બેંકમાં અથવા તો પોસ્ટમાં અથવા તો કોઈ પણ એવું અવે તો ઘણા યંગસ્ટર્સ તો એસ આઈ પી ને આતે એવું બધું કરતા હોય છે, તો એમાં આપણેે રોકાણ કરવું જ જોઈએ.
હા
કરવાની જરૂરી છે, આપડે
હા આપડે કેવત છે, ને કે અ ટીપે ટીપે સરોવર ભરાય તો આપડે એવું કેવું હા એટલે આપણેે એવું નાની નાની બચત કરીએ તો પછી આપણને અમુક વર્ષ પછી એ મોટી રકમ થાય છે.
સાચી વાત છે.
હા હા બરાબર છે ને?
હા બરાબર છે. તમારી સાચી વાત છે.
હા. પછી આપડે અ અત્યારે કેવું કે ઘણા આત્યારે લોકો ફેસ અ ખોટો ખર્ચો બહુ કરે છે એમ.
હહ એ હોટલોમાં જાય છે, અને એ બધા એ ખોટા પૈસા બગાડે છે. હહ ખોટા ખોટા ખર્ચા લોકો બહુ જ કરે છે. પૈસાની આ કિંમત નથી સમજતા.
હા કે હાલો હવે એવી એક ફેશન થઈ ગઈ છે કે જો આપણને હહ હવે બધાને ફેશન પ્રમાણે કપડા લેવા એટલે લેવા જ. એ આ આજે આવા લીધા તો પછી આવા તો એ બધા એકને જોવે એટલે બીજા લેજ. તે તો એ ખરેખર ન કરવું જોઈએ. પછી આ અત્યારે મોબાઈલ છે તો આવો મોબાઈલ આને લીધો તો હું પણ એવો લઉં. તો એવું ના કરવું જોઈએ.
બીજાને જોઈ જોઈને કરે છે. મન તો પૈસાનું બઉ જ મહત્વ છે, મને કિંમત ભી બઉ પૈસાની છે. તમને છે?
હા અરે! હોય જ ને કેમ કે આપણને એ એવું છે કે ખુબ મહેનતથી પૈસો મળે છે. એટલે મને કે પૈસાની બહુ કિંમત છે. અને આપ આપણે જોઈએ એટલું જ હોય, હું પણ મારે જરૂર હોય તેટલું જ વાપરું છું. અને અલ લોકો આમ કેવું કે અઠવાડિયામાં એક વાર અથવા તો બે વાર હોટલોમાં જમવા જા જાવાનું એટલે જાવાનું જ એવું ઘણા લોકોને હોય છે. અને અ આ વીકેન્ડમાં એમ કે આપણે બહાર ફરવા જાવાનું એટલે જાવાનું જ. અને બાર જ હોટલમાં જ જમવાનું એવું બધું જે લોકો કરે છે ને એ બરાબર નથી. કારણ કે ઈ ખોટો ખર્ચો કેવાય છે.
સાચી વાત છે. હા જઈએ આપડે મહિના બે મહિના એક બાર વાર જઈએ તો એ બરાબર છે.
હા હા એ એ એક છે કે હા આપણે ઈન્જોયમેન્ટ માટે આપણે જઈએ એનુંય ના નથી. પણ કે આ કમ્પલસરી જવાનું જ ઘણા લોકોને એવું જ હોય છે. તો ઈ પછી એમાં એવું થાય હા તો એમાં એવું થાય કે અત્યારે તે સારું લાગે પણ પછી ખરેખર જ્યારે એ એવી બચત ન કરે અને ખરેખર પૈસાની જરૂર હોય ત્યારે એ લોક કોને પછી ખુબ એવું થાય કે આપડે બચાવ્યા હોત તો સારું હોતું.
હા ત્યારે પછી કિંમત સમજમાં આવે કે ત્યારે આપણે બચત કરેલી હોતી તો આજે કામમાં આવતી.
હા બસ એજ એજ કે આપડે છે ને ખરેખર પેલેથી ઈ બધું આપણે જોવું જ જોઈએ. કે ના ના આપણે અ હોય એટલા પૈસા વાપરી જ નાખવાના એવું ન રાખવું જોઈએ. અ અને આપડે એનો સમજદારી થી ખર્ચ કરવો જોઈએ. જો આપણી આવક વધારે હોય તો ભલે આપણે વાપરીએ. પણ જો‌ હહ હા અને હવે કેવુંક વિકલ્પ બધાને કેવું હોય કે જો ચાલતા નથી જવું, બધાને પોતાનું અ બાઈક અથવા ત તો વ્હીકલ જોય અથવા તો ફોરવ્હીલ જોય તો કેવું લોન ઉપર લે લોકો- એટલે પછી પછી લોનના હપ્તા ભરવામાં પણ તકલીફ પડી જાય છે. જો તમે આપડ જોતા હોય છે બધાને હા-
પછી એકબીજા ને જોઈ જોઈને કરતા હોય પેલી ગાડી આ લાવ તો હું પણ લાવું છું પેલી ગાડી એ- પણ લાય છે મેં પણ લ છે આવું નઈ કરવાનું આપડે જેટલી ચાદર હોય એટલા જ પગ લોભા કરવા પડે ને-
હા બસ અમારામાં પણ આજ કેવત છે આપડે કે હા ચાદર હોય એટલું આપડે- પગ રેવા એટલા કરવાના- સાચી વાત છે તમારી વાત સાવ સાચી છે. હા અટલે-
હું તો એકબીજાને જોઈને કશું કરતી જ નહી મારા પણ જે છે એટલો બરાબર છે મારે- એકબીજાને હું જોતી જ નહી કે આપેલું આ કરે છે હું આ કરું છું હું આ કામ કરતી જ નથી.
હા બસ એજ સાચી સાચી વાત છે આપણી પાસે જે હોય એ પ્રમાણે આપણે રહીએ- આપણેે શું કામ- ને જોઈને આપણું હા આપડે પછી આપણને પસ્તાવો- જયારે જોતા હોય ત્યારે ના હોય તો પછી પસ્તાવો હ-
મારે- ઘણી ઘણી અઠવાડિયા દસ દિવસ માં હોટલોમ જાય પેલી જગ્યા ફરવા જાય હું નથી કર- હું હા બરાબર છે જાય બે ત્રણ મહિનો એક વાર જઈએ તો ચાલે-
હા સાચી વાત છે ચાલો તો આજે- આજે આપણને તમારી સાથે આ વાત કરવાની ખુબ મજા આવી.
મને પણ તમા જોડે વાત કરવાની બોજ મજા આવી છે. જય શ્રીકૃષ્ણા- ને
જયશ્રી કૃષ્ણા-
બેસી